હાલો. હાલો જય શી કૃષ્ણ તું ભરેલ ગુંદાનો? હા.
હા, હા હો ભાયવું તું, કેમ બનાયવું તું તમે?
પેલા આખા ગુંદા હોય ને
હા.
એને પાણી ગરમ કરવાનું
હા.
પછી હળદર નાખવાની મેગ મીઠો નાખવાનો. પછી ગુંદા નાખ દેવાના.
હા.
પછી ઢાંકી દેવાનું ધીમા ગેસે રાખીને.
હા બરાબર પછી.
પછી એમ બફાઈ જાય ને પછ ચાકાથી ચેક કરવાના.
હા.
આમ બફાઈ છે એ તો ખબ ખબર પડેને? પછી સાયણીમાં કાઢી લેવાના.
હા બરાબર.
પછી એનો મસાલો બનાવાનો ચણા નો લોટ શેકવાનો.
હા.
પછી એમાં લસણ વાળી ચટણી, લીંબુ, ખાંડ એવું બધું હા, હા.
હા, હા પછી.
પછી ખાંડને નમક અને હવે એવું બધુંય નાખવાનું.
હા.
ભરા એવા હોય તો ભરી લેવાના
હા, હા.
પછી વધુ બફાઈ ગયા હોય તો એ વઘારમાં લોટ વેરી દેવાનો ગુંદા તેલ મુકવાનો
હા.
પછી રાય ને એવું બધું નાખવાનું.
બરાબર.
પછી ગુંદા નાક દેવાના. અને પછી આ લોટ વેરી દેવાનો. હા. પછી લાગે.
હા, હા.
પછી ટાંકી દેવાનું
હા.
ફરો.
બસ એ પણ છે.
બસ.
શરસ બહુ મસ્ત લાઇગુ, અમારા ઘરે બધા એ ખાધું બધા ને બો ભાઈવુ
હા, હા.
મરા આંટી કે તતા પૂછી આવજે રેસીપી કે
નવું નવું બનવાનું તો બો સુખ થાય મને.
હા. તમારા બા કેતા કે મારું વઉ ને બો નવું નવું બનાવવાનું બધું શોખ છે.
અને છે ને તબિયતજ સારી નથી રેહતી.
શું થાય છે, તમને?
ગેસની તકલીફ છે ને મને.
હા, એવું મેડિકલમાં ઓલી ઈસાના કારણે થાય ખબર વિટામીનની આપણે શરીરમાં કામ મી હોય ને એના કારણે થાય. એટલે છે ને મેડિકલમાં છે ને વિટામિન ની ગોડી મળે મહિનાનું. પુષ્કર લાવ્યો અત્યારે મને મજા નતી ને તો હું કાલે દવાખાને ગ તો ડોક ડોક્ટરને મેં કીધું કે મને પણ ગેસ થાય છે તો એને શું કીધું કે એ મને મહિનાની હેને વિટામિન. ગોળી તો લખીઆયપી એ છે ને દવા ડેલીની મતલબ રોજની એક જ લેવાની એમ મહિનો દી કોર્સ કરો ને એટલે એને ન વાંધો આવે. એ લ લઈ લેજો . હા શોખિતું ડોક્ટર.
નહી એનો દુઃખાાવ. કી તો. અને કે ચિંતા કરતા લાગો છો.
હા તો તમે શું ચિંતા કરો છો? કઈ ચિંતા ન કરાય શાંતિ થી રેવાય.
પછ જો આ બાળકો મોટા થઈ ગયા પછી એમની સગાઈની ઉપાધી તો થાય.
હા એ વાત તમારી હાચી છે તમારી ચિંતા છે ને.
હા.
દીદી શું કરે, દીદીને શું હાલે?
બછો જોબ ઉપર ગઈ હશે.
એને સારું છે ને બધાને ઘરમાં?
હા હો બધાયન સારું. તમને?
અમનેય બધાયને સારું છે. હવે કયાક ફરવા તમે વચ્ચે ક્યાંક ફરવા ગયા તા ને સીદ ગયા તા?
હા, જ અમારા પેલા નટબટવાળા છે ને નટ બટ ફેક્ટરી છે ને હેલો. હેલો.
હા, હા, હા બોલો-બોલો અવાજ આવે જ છે.
હા ત્યાંથી અમને લઇ ગયા તા.
એવું બરાબર.
હા, બહું મસ્ત ના નજારો છે.
એવું કેટલા દિવસ માટે ગયા તા તમે?
અમે બાર દિવસ.
બાર દિવસે
હા.
તો તો બહુ મજા આયવી હશે ને?
બઉ જ મજા આવે તમે પાછા
ના હાચું છે પણ વેકેશન પૈડું છું.
ટેન મે જવાનું
ટ્રેનમાં કેટલા દિવસની વાર લાગે, કેટલો ટાઈમ લાગે?
બસ બે દિવસ ને ક રાત.
ઓ એટલો ટાઈમ કાટવાનું તો એમ જ મજા આવે?
ના. બવ મજા આવે.
સારું. જાય એક દિવસ. હા એ વાત સાચી બાકી કંટાડો જ આવે એટલો ટાઈમ કાટો એટલે
નહીતર કંટાળો આવે.
હા નહીતર કંટાળો ઈ વાતે તમારી સાચી.
ત્યાંનું તો વાતાવરણ એટલું સ સરસ ને.
હમ તમે શું લેવાન્ય.
બસ. ઠંડી વસ્તુ બહુ મળે સરસ.
ની.
સ્વેટર
સ્વેટર મ
પછી વસ તન દેવી ગયા ત્યા.
ખબર.
ત્યા તો. કલો ચૌથ. કિલોમીટર ચાલવાનું.
ઓ એટલું બધું જ. ચાયલા તમે? હ વછી.
પછી ઉતરવાનું એટલે ઈઠ્ઠાવી કિલોમીટર થાય.
ઓહ ઓહ તો તમાર પગ દુખી ગયા હશે છે કે નહિ?
નહીં હો મજા આવી તી. પછી એટલું ચેયડા, હા, એ એટલું ચેયડા અમે એટલું ઉતરા, પછી સાંજે અમે બજારમાં ખરીદી કરવા પણ ગયા.
હમ્મ
બહુ મજા આવ્યોસ.
શું ખરીદી કરી આવી તમે?
ત્યાંથી તો બસ જો કપડા જ એવા સરસ મળે બધાય, ઠંડી વસ્તુ ના ઠંડા કપડા બધાય.
હા ઈ વાત હાચી તમારી, યા તો ઠંડુ હોય એટલે ઠંડું જી મળે.
કોઈ દિવસ કાઈ બીમારી જ નો પડે. એટલા બધા ના રોલા
આપડે તો અહીંયા વાતાવરણ જે એવું હે ને કે બે દી ન બે દી બધા એકાતરા બીમાર પડી જાય.
મને તેમ કે મને તો કાઈ ફાવશે નહી. તા તો કેમ બાર દિવસ હોય ગયા, ખબર નો પડી.
હા એ તો ગરખા ગરખા નાવા ને. જય વરી તમારી હમ્મ ભાઈની છોકરી પણ હતી ને.
હા, હા, હા.
એટલે ના વાંધો આવે.
હા.
આ તો બધાએ વીચારયા હોય તો ના મજા આવે.
હા અ. બચ્ચો હવે તો શું કામકાજ કરી હવે તો નીકળી ગઈ ને અત્યારે જોબ કર તે તેવું.
હમ્મ.
અવે ની.
તો તી
હમ્મ. હવે ઘર કામ કરી મજા મજા. શાંતિ.
હમ્મ બસ.
બોલ બીજુ. તાર દીદી શું કરે નાની દીદી?
દીદી કાહે ને જો બધાય રમે નહી તો મહેંદી વહેંદી હ હ શીખવા જાવું પડે ને એટલે અચ્છા તો એને શીખવાનું તો બધા શીખે તો ખરા
કોન આપીતી એને
હા એને ફોન પકડાઈ દઉ ને તો મારો ટાઈમે એ નીકળી જાય અને એ સચવાય જાયને વાંધોય ના આવે હા એને થઈ ગયો હારુ
કાલ તો હોલી ને તાવ આયવો તો કે નહી?
એને ત એવું તો અવે કોને ટકું ને કે?
હા હા નંદનીને
હા એને આયવો તો પણ થઈ ગયું હશે સારું
હા હા બહુ તોફાની થઈ ગઈ સાારી
હા એ નાની મોટી થાય એમ વયડી થતી જાય હે ના તો જાતિ બધાય પાસેતો
કાલે તો દેખાતી જ નહોતી વિપુતો
વિભુ તો હુઈ ગઈ ત ને તો બ મોડી મોડી ઉયઠી બોપર બપોર વચારેને રઈ ગઈ ને પછી ન વાેક ઉઠી. ઉઠાડી તો ઊઠેજની.
હમ્મ.
પછી રાઈતે બાર વાગ્યા જોયૂ.
હમ્મ.
પછી. હુઈ ગય.
એન વેકેશન પડી ગયું.
હા એ. વેકેશન બધ ને હવે વેકેશન પડી ગયો હમારે મોટી બહેન હ ને એ કોલેજમાં હ ને તો એને પેપર ચાલુ થાય.
હમ્મ. કેટલો ટાઈમ છે એનો.
એ ન હવે આપણા મહિનો પૂરો થાય ને તો પેપર પૂરું થઈ જાય.
પછી ફરવા જવાનું કે.
હા પછી તો નહી પણ ભણવા જવાનું હોઈ.
ફરવા જવાનુંસ કઈ પછી વૈ કેસનમાં.
ક ફરવા ફરવા તો જોય હવે ક્યાંક જાય મારે બેન ના લગ્ન છે ને, તો મહારાષ્ટ્ર જવાનું બે.
ઓ હોય બાઈ. જઈ આવો, જઈ આવ લઈ જાવ તો આવું.
હા, આવીજ જજો બધા ની યા તો.
પછી કેટલા દિવસ રોકાવાનોસ?
કઈ નહીં મારા કઈ ક્લાસ ચાલુ એટલે સાત એકાદ દી માં પાંછું આવતું રહ્યું છે.
હા, હા.
મારા પપ્પા ને દુકાન વધારે દી ચાલુ રે.
હા, હા.
એટલે વધારે દીરો કવરોપો હેને
ના પોહાય. બધા જવાના બધાય. આખું ઘર જાશો.
ના કાલે તો મારા આંટીને જાય ગયા પછી તો થોડાક ધિરાઈ મતલબ ક અઠવાડિયું દસ ધિરાય પછીને મારા પપ્પા ને મારી બે બેહેન છે ને તમે જાશો.
હા. સરસ બહુ દૂર છે નઈ હા બહુ દૂર છે ઘા તેનો કેટલો સમય લાગે? ટ્રેનમાં.
બેલ દિન એક રાત જો
હ હ.
ચોવીસ કલાક જોયા પૂરી ટ્રેનમાં ચોવીસ પચીસ કલાક જોયા અને આપડમાં આપ પર્સનલ કાર કે ભક લઈન જાયને તો સત્તર અઢાર કલાક પહોચી જાય એ.
હમ્મ હમ્મ.
એવું છે.
હમ્મ હમ્મ. કો ના મેરેજ છે?
મારી મા મોટાપ મારા મતલબ મોટા કાકા છે ને
હા.
એની છોકરી છે. માર જેવડી જ છે
હા.
એ કે ગામડે હે ને વેલા મેરેજ કરીને નાખી.
હા, હા.
એની મોટી બેહેન હે ને એના મેરેજ થઈ ગયા ઈ તો આપડે અહીંયા જ છે રાજકોટ. ઈત માર બેન કરતા એય નાની હે.
ઓહ તાનું ક્યા ત્યાન ત્યા કર્યું
ના એન એંને ત્યાં છે ને ગા ગામ પાહે બીજું ગામ છે ને ન્યાં કર્યું ને છોકરો મતલબ દુકાન બીચારા રાજેન
હમ્મ. તમારામાં હારું જ હોય બધાયને.
હા હો
ધંધા હોય ને એટલે
હા.